હલો.
હલો.
હા અવાજ આવે છે.
હા હા આવે છે બોલો બોલો.
કંઈ નહી આ તો થોડી પ્રદૂષણ વિશે ચર્ચા કરું એવું વિચારતી હતી.
હા બોલો બોલો.
હા આજ આપણે. અ વિકાસની દોડમાં એટલા આગળ વધી ગયા છે કે ઘણી વખત પ્રકૃતિનું સંતુલન જાળવવાનું જ ભૂલી ગયા છે છે
હા એ તો તમે સાચી વાત કીધી
તેના પરિણામે હા તેના પરિણામે હવા પાણી, જમીન અને ધ્વનિનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે
હા એ તો સાચી વાત છે
આ પ્રદૂષણ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ આખા માનવ જીવનને જ અસર કરે છે
હા અને પૃથ્વી તો આપણું આમ એક માત્ર ઘર છે જો આપણે આ ધરતીને સ્વચ્છ અને સુરક્ષિત નહી રાખીએ તો આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપી શકીશું નહી અને આજના સમયમાં પ્રદુષણ માત્ર પર્યાવરણ ની સમસ્યા નથી પરંતુ સમગ્ર માનવજાત માટે એક ગંભીર પડકાર બની ગયું છે
હ બરાબર છે આમ પ્રદુષણ પર્યાવરણ ની શુદ્ધતા બગાડે છે તેવું કહી શકાય
હા એ તો સાચી વાત છે.
હ અને પ્રદૂષણના કેટલાક મુખ્ય પ્રકારો પણ હોય છે. જેમ કે વાયુ પ્રદૂષણ, હવામાં ધુમાડો ઝેરી વાયુઓ ધૂળ અને સૂક્ષ્મ કણો ભળવાથી વાયુ પ્રદૂષણ થાય છે. અને તેના ઘણા કારણો પણ હોય છે. જેમ કે વાહનો માંથી નીકળતો ધુમાડો કારખાનાઓ નો ધુમાડો કોલસા અને પેટ્રોલિયમ નો ઉપયોગ કચરો બાળવો, જંગલોમાં લાગતી આગ અને વૃક્ષોનું કાપકામ
હા અને વૃક્ષોની ઘટતી સંખ્યાને કારણે પણ વાયુ પ્રદુષણ અમુક વાર જોવા મળતું હોય છે અને તેના કારણે દમ છે, એલર્જી છે, હૃદયરોગ છે, અને શ્વાસની અનેક બીમારીઓ વધતી હોય છે.
હા અને આજકાલ જે સૌથી મોટી મુશ્કેલી છે તે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.
હા એ તો સાચી વાત છે.
તેવી જ રીતે તેનો બીજો પ્રકાર છે. જળ પ્રદૂષણ હવે નદીઓ, તળાવો, સરોવરો અને સમુદ્રમાં ગંદુ પાણી રસાયણો અને કચરો ભળવાથી જળ પ્રદૂષણ થઈ શકે છે.
હા
તેના કેટલાક કારણો છે જેમ કે ઔદ્યોગિક ગંદુ પાણી ઘરેલું ગટરનું પાણી, પ્લાસ્ટિકનો કચરો ખેતીમાં વપરાતા જંતુનાશકો ધાર્મિક સામગ્રીનું વિસર્જન અને તેનાથી ઘણી અસરો પણ જોવા મળે છે જેમ કે પીવાના પાણીની અછત થાય છે પાણીજન્ય રોગો વધે છે. જળચરોનું મૃત્યુ થાય છે. અને જળ સ્ત્રોતોનો નાશ થાય છે
હા એ તો સાચી વાત કીધી તમે જળચરજીવોને પણ ઘણું નુકસાન થતું હોય છે જળ પ્રદૂષણના કારણે
હા અને જમીનનું પ્રદુષણ પણ આજકાલ ખુબ જ વધી રહ્યું છે. હવે જમીનમાં કચરો પ્લાસ્ટિક- - અને ઝેરી રસાયણો ભળવાથી જમીનનું પ્રદૂષણ થાય છે. તેના કેટલાક મુખ્ય કારણો પણ હોય છે જેમ કે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવો રાસાયણિક ખાત- - તરો નો ઉપયોગ કરવો જંતુનાશકો નો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક કચરો અને ઇ વેસ્ટ પણ વધી રહ્યો છે. તો તેના કારણે જમીનને અસર થાય છે જેમ કે- - જમીનની ફળદ્રુપતા ઘટે છે પાકની ગુણવત્તા બગડે છે. અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થાય છે.
હા. અને આધુનિક યુગમાં તો જંતુનાશક દવાઓનો ઘણો જ ઉપયોગ થતો હોય છે. જેના કારણે વધારે વધારે ઉત્પાદન મેળવી શકે. એની લાલચે ખેડૂતો વધારે જ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો હોય છે. તેના કારણે જમીનનું પ્રદૂષણય વધી રહ્યું છે અને જમીનની ફળદ્રુપતાય ઘટી રહી છે.
હા અને આજકાલ સૌથી વધારે- - અ મુશ્કેલ થતી હોય તો તે ધ્વનિ પ્રદૂષણ આમ જરૂર કરતાં વધુ અવાજને આપણે ધ્વનિ પ્રદુષણ કહી શકીએ છે આજકાલ લોકો વાહનોના હોર્ન લાઉડ સ્પીકર ફટાકડા મશીનો બાંધકામનું કામ તેના કારણે ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે.
હા.
તો તેની કેટલીક અસરો પણ થાય છે જેમ કે- - બહેરાશ તણાવ અ નિદ્રા અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે.
હા અને આવ માનસિક તણાવને એવું તો કંપનીમાં જે કામ કરતા હોય જે મોટા મોટા મશીનો વચ્ચે કામ કરતા હોય માણસો એમના માં વધુ અસર જોવા મળતી હોય છે. કેમ કે અમુક વાર કંપની વાળા એ મશીનોને રી રીપેર પણ નથી કરાવતા અને બિચારા માણસો એની વચ્ચે જ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે કામ કરતા રહેતા હોય છે. એને કારણે એમને આવી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે.
હા બરાબર છે. અને આજના સમયમાં સૌથી ગંભીર સમસ્યાઓ માંથી એક પ્લાસ્ટિક પ્રદૂષણ પણ છે. હવે પ્લાસ્ટિક સર સરળતાથી નાશ પામતું નથી. તે જમીન પાણી અને સમુદ્રને લાંબા સમય સુધી પ્રદૂષિત રાખે છે.
હા.
હા અને પ્રદુષણના કેટલાક મુખ્ય કારણો ચ કારણો હોઈ શકે છે જેમ કે વધતી વસ્તી ઉઔદ્યોગીકરણ શહેરીકરણ વાહનોની વધતી સંખ્યા વૃક્ષોનું કાપકામ અને પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ થાય છે. રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ થાય છે અને કચરાનું અયોગ્ય સંચાલન થાય છે. અને કુદરતી સંસાધનોનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે.
હા એ તો સાચી વાત છે. અને પ્લાસ્ટિક બને ને તો આપણે જ્યાં ત્યાં ના ફેંકવું જોઈએ અથવા તમારે પ્લાસ્ટિકમાં કોઈ પણ શાકભાજી હોય કશું બી ખાવા લયક વસ્તુ હોય તો એને ભરીને ના ફેંકવું જોઈએ કેમકે એને કારણે ગાયો એને એ ખાવાને પ્લાસ્ટિક સાથે ખાઈ જતી હોય છે ને પછી પોતાનો જીવ ગુમાવ તિ હોય છે
હા બરાબર છે અને પ્રદૂષણની માનવ સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ અસર થતી હોય છે છે જેમ કે શ્વાસના રોગ કેન્સર હૃદય રોગ એલર્જી ચામડીના રોગ આંખમાં બળતરા થવા અને માનસિક તણાવને આયુષ્યમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે
હા
હા અને તેવી જ રીતે પર્યાવરણ પર પણ તેની ખૂબ અસર જોવા મળે છે જેમ કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે હિમ નદીઓગ ઓગળી રહી છે દરિયાઈ સપાટી ઊંચી આવી રહી છે અને વરસાદની અનિયમિતતા જોવા મળે છે દુષ્કાળ અને પૂર પણ જોવા મળે છે અને જૈવવવિધતામાં ઘટાડો થઈ રહ્યો છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને પ્રદુષણ ના કારણે તો આબોહવા પરિવર્તન ગ્લોબલ વોર્મિંગ અનિયમિત વર્ષ સાદ અતિવૃષ્ટિ દુષ્કાળ અને કુદરતી આફતોની સંખ્યા ઘણી જ વધી રહી છે જો આપણે આજે જાગૃત નહીં બનીએ તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે
હા બરાબર છે તેથી આપણે પ્રદૂષણ રોકવાના ઉપાયો કરવા જોઈએ હવે આમ જોવા જઈએ તો વ્યક્તિગત સ્તરે આપણેે વૃક્ષો વાવવા જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કાપડ અથવા કાગળની થેલી વાપરવી જોઈએ. અને પાણીનો બગાડો ઓછો કરવો જોઈએ વીજળી બચાવવી જોઈએ. અને જાહેર પરિવહન નો ઉપયોગ કરવો જોઈએ. અને કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ કચરાનું ભાજન કરવું જોઈએ અને એક વખત. વપરાતી પ્લાસ્ટિક ટાળવી જોઈએ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને પ્રદુષણ રોકવા માટે સરકાર અને નાગરિકો બંનેની જવાબદારી છેત્ર એલી સરકારની જ નથી આપણે નાગરિક તરીકે પણ ઘણી ફરજો હોય છે જેના કારણે આપણે પ્રદુષણ અટકાવી શકીએ. છેને ઓછું કરી શકીએ છીએ.
હા બરાબર છે આમ સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે કડક કાયદા બનાવે છે. સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અને ઔદ્યોગિક કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે છે તે તેથી આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ છી
હા અને વિદ્યાર્થી તરીકે પણ આપણે મહત્વનો ફાદો આપી શકીએ છી જેમ કે શાળા અને કોલેજોમાં સ્વચ્છ તા જાાળવી વૃક્ષારોપણમાં ભાગ લેવો પાણી અને વીજળીનો બગાડ અટકાવવો અને પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવું આ પણ આપણા નાનકડા પરંતુ અસરકારક પ્રયત્નો છે.
હા બરાબર છે અને ભારતીય સંસ્કૃતિમાં પણ પ્રકૃતિને માતા સમાન માનવામાં આવે છે. વૃક્ષો નદીઓ પર્વતો અને પ્રાણીઓનું પૂજન કરવાની પરંપરા આપણને પર્યાવરણ પ્રત્યે આદર શીખવે છે.
હા અને પ્રદુષણ રોકવું એ માત્ર પર્યાવરણને બચાવવાનું ન નહીં પરંતુ આપણા પોતાના જીવન અને આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ પણ છે.
હા બરાબર છે.
હા અને આપણે જો પ્રકૃતિને બચાવીશું તો જ પ્રકૃતિ આપણને બચાવશે.
હા સાચી વાત છે કઈ નહી ચાલો પછી ચર્ચા કરીશું.
હા વાંધો નહીિ સારું સારું ધ્યાન રાખજો.
હા